રાજજેસરામાં શિક્ષકે પાણી વિશે જે સમજાવ્યું ને એ સાંભળીને મને બહુ વિચાર આવ્યો
હા મને પણ ખુબ અસર પડીે ખાસ કરીને જયારે તેમને કહ્યું કે પાણી વગર પૃથ્વી પર જીવા અશક્ય છે.
આપણે રોજ પાણી પીવું સ્નાન કરીએ રસોઈ કરી બધું પાણીથી ચાલે છેની મદ કરતી
સાચો છે ઘણી વાર તો આપણે નળ ખોલી રાખીએ છીએ અને કામ પૂરું થઈ જાય પછી પણ બંધ કરવાનું ભૂલી જઈએ છીએ.
મારા ઘરે તો હંમેશા કહે છે કે પાના એક એક તીપો ના બચાવ કરવો જોઈએ.
મારા ઘરે પણ એજ શીખવે છે. દાંત સાફ કરતી વખતે ખાસ કરીને નર બંધ રાખવો જોઈએ.
હા ઘણા લોકો દાંત સાફ કરતી વખત સતત પાણી ભેહવા દે છે તે બહુ મોટી બેદાર કરી છે
સ્નાન કરતી વખતે પણ આપણે ઓછું પાણી વાપરવું જોઈએ.
હા ભકીથી ના કરીને તો આની બચી શકે પણ કેટલાક લોકો તો સતત સવાર ચાલુ રાખે છે.
શિક્ષકે કહ્યું હતું કે અન્યાની બાબતોમાં ધ્યાન આપને તો ઘણું પાણી બચાવી શકી છે.
કેમ કે વાત નતા પેલા બધા વાતા એક સાથે ભેગા કરી લો પછી પાણી નો ઉપયોગ કરો
હા અને કપડા ધોતા પણ જરૂર હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ.
એક વાત મને ખુબ જ ગમી કે વરસાદનો પાણી ન સંગ્રહ કરવો જોઈએ.
હા વરસાદનું પાણી જમીનમાં જતું રહે તો ભૂગભ જર વધે છે.
હ પપ્પા કહે છે કે આવનારા સમયમાં પાણી શોધથી મોટી સમસ્યા બની શકે.
હા ઘરણા શરે તો હજુથી પાણીની તંગી શરૂ થઈ ગઈ છે.
ગામડામાં લોકો કિલોમીટર દૂર જઈને પાણી લાવે છે
અને આપણે અહીં નર ખોલીને પાણી બગાડીએ છીએ એ ખરેખર દુઃખદ છે.
શિક્ષકે એક ઉદાહરણ આપ્યું હતું. તો જો એક નરમાંથી એક એક સેકન્ડ એક ટીપું પડે તો વર્ષળમાં કેટલું પાણી બગડે.
હા એ સાંભળીને મને ખુબ આશ્ચર્ય થયું.
એટલે દરેક નળ સારી રીતે બંધ છે કે નહિ જોવું જોઈએ
અને જો ક્યાંય લીકેજ હોય તો તરત સુધારવું જોઈએ
હા આ પણ પાણી બચવાનો એક સરળ રસ્તો છે
મને લાગે છે કે આપણે બાળકોને પણ આ બાબત શીખવવી જોઈએ.
હા નાના બાળકો થી જ આ સંસ્કાર આપ પીને ને તો મોતા થઈને પાણી નો મહત્વ ત્ત્વ સમજશે.
અને વૃક્ષો પણ પાણી બચાવવામાં મદદ કરે છે.
હા વૃક્ષો જમીન પાણી ભરી નાખે છે હવે વરસાદ આકર્ષ છે.
એટલે વૃક્ષારોપણ કરવું પણ ખુબ જ જરૂરી છે.
આપણે શાળામાં મિત્રો સાથે મરીને વૃક્ષો લગાવવાનો કાર્યક્રમ કરી શકીએ?
અને સાથે સાથે લોકો માં જાગૃતિ લાવવી જોઈએ.
હા ઘણા લોકો હજુ પણ પાણીનો વ્યર્થ ઉપયોગ કરે છે, કારણ કે તેમને એની ગંભીરતા સમજાતી નથી.
જો આપડે તેમને સમજાવીએ તો કદાચ તેઓ બદલાઈ શકે છે.
આપડે નાતક ગીત અથવા તો, બજન દ્વારા લોકોને સમજાવી શકીએ.
હા, એ રીતે વાત લોકો સુધી સંભળી સકે છે.
આપણે એટલે જીવન, આ વાત દરેકને મનમાં બેસાવવી જોઈએ.
સાચું કહ્યું પાની વગર માનસ, પ્રાની, વૃક્ષ કોઈ જીવી સકે જ નહી.
એટલે જ આપને આજથી જ પાની બચાવવાનું શરૂ કરવું જોઈએ.
હા ના પ્રયત્નો પણ મોટો ફેરફાર લાવી શકે છે.
તો દરેક વ્યક્તિ પોત તાનો ભાગ ભજવે તો આપને ભવિષ્યમાં પાણીની સમસ્યાથી બચી સકીએ.
અને આવનારી પેઢી માટે પણ પૂરતું પાની રહી શકે છે.
ચાલ આજ થી આપને પોતે પાની બચાવાનું નક્કી કરીએ.
હા, અને બીજા લોકોને પન પ્રેરણા આપીએ.
હા.
આમ, આપણે વાત કરી એ ઘરે બધ્ધાને કહી મેં.
ખરેખર, પછી શું કહ્યું બધાએ?
મમ્મીએ કહ્યું કે આપ ણે રોજિંદા કામમાં થોડું ધ્યાન રાખીએ તો ઘણું પાની બચાવી શકીએ છે.
સાચું છે, નાની-નાની આડતો જ મોટા ફેરફાર આવે છે.
જેમકે, વાસણ ધોતા પહેલા બધું એકઠી કરી લઈએ તો વારંવાર નળ ખોલવો ન પડે.
અને કપડાં પન એક સાથે ધોવા જોઈએ. થોડા ધોડા ઢોઈએ ને તો પાણી વધારે બગડે છે
હા મારા ઘરમાં હવે અમે એજ રીતે કરીએ છીએ
ખુબ સારું હું પણ આજે ઘરે જઈને આ વાત કહું
હ સ્થાન માટે પણ મેં નક્કી કર્યું છે કે ઓછું પાણી વાપરવું જોઈએ
હા બકેથી સ્નાન કરીએ ને તો ઘરું પાણી બચી શકે
શિક્ષકે કહ્યું હતું કે એક વ્યક્તિ જો રોજ થોડું પાણી બચાવે તો વર્ષમાં હજારો લીટર બચાવી શકે છે
આ સમય ને મને સમજાયું કે આપણા નાના નાના પ્રયાસો પણ કેટલા મહત્વના છે
અને બગીચામાં પાણી આપતા પણ ધ્યા ના રાખવું જોઈએ
અથવા જ તો છું પાણી વેડ પાય
બપોરે આપતી હોય તો પાને વહેલું ઉડી જાય છે
એક વાત મને ખુબ ગમી કે વરસાદી પાણી સંગ્રહ કરવાથી જમીનમાં પાણી વધે છે
હા અને કુવો બોડવેર પણ ભણઈ રહે છે
ઘણા શહેરોમાં હવે પાણીની અછત વધી રહી છે છે
હા સમાચારમાં પણ બતાવે છે કે લોકો પાણી માટે લાઈનમાં ઊભા રહે છે અને પાણી ભરતા હોય છે
એ સ્િ આપણા અહીં ના આવે ને એ માટે આપણે આજે જ પગલાં લેવાની જરૂર છે ક્યા
સાચું છે આપણે જો આજથી જાગૃત બનીએ તો આવતીકાલ સુધરી શકે છે
શિક્ષકે કહ્યું હતું કે પાણી કુદરત ની અમૂલ્ય ભેગ છે
હા અને આ ભેટ નો યોગ્ય ઉપયોગ કરવો આપણી જવાબદારી છે
આપણે પાણી બગાડી એટલે આપણે પોતાનું તો નુકસાન કરીએ છીએ
હા કારણ કે અંદે પાણી ની અછત આપણે જ ભોગવવી પડશે લઈને પાણી બચાવવાનો સંભવ
મિતો સાથે મળીને પાણી બચચવાનો સંકલ્પ કરીએ
હા અને શાળામાં એક નાનું અભિયાન પણ શર કરીયે છે
દરેક બીજા જે પોતાના ઘેર જઈને આ વાત શેર કરશે
એ રીતે ધીમે ધીમે આખા સમાજમાં જાગૃતિ આવે
અને લોકો પોતાના વર્તનમાં ફેરફાર લાવી શકે
હા આ સાચું તો જળ સંરક્ષણ છે
માત્ર વાતો કરવી નહી પણ અમલમાં મુકવુ વધુ મહત્વનું છે.
હઅ આજે આપણે શરૂ કર્યું છે એ ભવિષ્યમાં તે આશા બની શકે.
અને આવનારી પેઢી આપણો અભાર માનશે.
કેમ કે આપડે તેના માટે પાણી બચાવી રાખ્યું હતું એટલે
આજથી જ શરૂ કરીએ
હા એક એક ટીપુ પાણી બચાવીએ.
કેમ કે દરેક ટીપૂ કિમ તી હોય છે.
આજે સવારે જરૂર છત પર ગઈ જતી ને ત્યારે મેં વિચાર્યું કે બોટલનું પાણી કેટલું બગડી જાય છે
હા, સાચું છે. વરસાદ પડે જ્યારે આપણે આનંદ તો કરીએ છીએ પણ પાણી બચાવવાનો વિચાર ઓછો કરીએ છે.
જો એ આપને પાણી સાચવી રાખે કેને તો કેટલા કામમાં આવી શકે
હા, પીવાનું નહી તો પણ બગીચા માટે, સાફ સફાઈ માટે તો ઉપયોગ કરી શકીએ છે.
વરસાદનું પાણી સંગ્રહ કરવું એ ભવિષ્ય માટે સૌથી સારું રોકાણ છે.
એ વાત ખૂબ જ સમજદારીની છે. કુદરત આપણને મફતમાં પાણી આપે છે. પણ આપણે તેને વેડફી નાખીએ છે.
અને પછી જયારે પાણી ની અછત થાય ને ત્યારે ફરિયાદો કરીએ છીએ.
હા, ખરેખર એ તો આપડી જ ભૂલ હોય છે ને?
શિક્ષકે કહ્યું હતું. એ દુનિયામાં ઘણા દેશો પાણી માટે તો લોકો લડાઈ પણ કરે છે.
એ સાંભળીને મને ખૂબ દુઃખ થયું.
પાણી જેવી સામાન્ય વસ્તુ માટે પણ લોકો ઝઘડો થાય છે. એ કેટલું ખરાબ છે.
એટલે જ આપણે સમય રહેતા જાગવું પડશે.
હા, નહી તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે.
અને માત્ર માણસો જ નહી, પ્રાણીઓ અને પક્ષીઓ પણ પાણી પર નિર્ભર છે.
હા ગરમીમાં તો પક્ષીઓ માટે પાણી રાખવું પણ એક સારું કામ છે.
હું તો મારા ઘરની બારી પાસે એક નાનું વાસણ રાખું છું.
વાહ, એ તો બહુ સરસ વિચાર છે ને!
એમાં પક્ષીઓ આવીને પાની પી જાય છે, એ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે.
હું પણ આવું જરૂર કરીશ.
આપને નાના કામથી પણ મોટી સેવા કરી સકીએ છીએ.
હા, પાણી બચાવવું એટલે જીવન બ ચાવવુ.
અને આ વાત દરેકને સમજાવવી જરૂરી છે.
મારા પડોસમાં એક કાકા છે, જે દરરોજ બગીચામાં ઘણું પાણી વાપરે છે.
તો તેમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
હા, હું સાંતિથી તેને સમજાવીશ, કે કેવી રીતે ઓછું પાણી વાપરી શ કાય.
કદાચ જેવા માનશે.
હા જો અત્યાર પ્રેમથી સમજાવે ને તો લોકો જરૂર સમજશે.
અને શાળામાં પણ આપને શિક્ષકો સાથે મળીને કાર્યક્રમ કરી શકીએ.
જ્યાં બાળકોની રમત તો પાણી બચાવવાની રીતો શીખવશે.
હા, જેમ કે નાટક, કવિતા, ગીત દ્વારા.
જેથી બધાને સારી રીતે સમજ પડે.
અને બાળકો પોતાના ઘેર જઈને માતા પિતાને પણ કહે.
એ રીતે સંદેશો ઘર ઘર પહોંસશે.
અને ધીમે ધીમે લોકોની આદતો બદલાશે.
હા બદલાવ એક દિવસ ના નથી આવતો. પણ શરૂ તો કરવું પડે ને.
સાચું છે.